અવાજ આવે છે મારો?
હા, આવે છે.
શું કરો છો?
કઈ નઈ સાંજની રસોઈની તૈયારી જો.
મજામાં?
હા, મજામાં.
તબિયત બસ મજામાં જ, તબિયત સારી ને.
સરસ, સરસ, તમારી?
બસ, એકદમ સરસ છું.
હા, બોલો?
તમે તો રસોઈ ની તૈયારી કરવા માંડ્યા.
હા, સાંજ પડી, એટલે હવે આજે પાછી અગિયારસ છે. એટલે છોકરાઓ એ અગિયારસ કરી છે, એટલે અગિયારસ ની રસોઈ બનાવાની છે.
બરાબર, તમે લોકો અગિયાર જ કરો છો? એમ.
મારી છોકરીઓ કરે છે, અગિયારસ.
ઘણું સારું, કેવાય.
હા, એટલે આ એક બનાવતી હતી, જો અને તમારો ફોન આવ્યો.
બરાબર, બરાબર, મારે હજુ રસોઈ બનાવવાની બાકી જ છે. પણ મેં કીધું લે એ અમને ફોન કરી દઉં, પછી રસોઈની તૈયારી કરું.
બરાબર, બરાબર, હા.
કેવું નાનપણ ની યાદો આવે છે, કે નહી, આવતી ભૂલી ગયા તમે તો.
ના, ના, આવે ને, આપણા છોકરાઓને જોઈને, આપણને નાઞપણની યાદ આવે ને.
હમ.
હમ.
હવે તો આ ગયરો આવે છે, તો ગયરો ની અ વધારે યાદ આવતી.
બહુ બધી બાપા અત્યાર તો. કશું છે જ નહી, જો આપણે તો પેલા ગોયરોમાં. નાના હતા તો, રમવા જતા હતા, ગાર્ડન માં અને બધે
મહાદેવ, મહાદેવ ના મંદિરે કેવા જતા હતા, આપડે ગ્વાયડ.
દી, હા, હા.
યાદ છે, ચબૂતરામાં બેસીન હૈ. બધી ફ્રેન્ડો આપડે ચબુતરામાં બેસીને, ખાવું ખાતા હતા. મહાદેવ માં રમત રમતા હતા.
હમ, હમ.
મહાદેવ માં આપણને, મહાદેવ મહાદેવજી ની બમણ પૂજા કરાવતા હતા.
અમે તો પાંચ વાગ્યા ના જતા હતા, તો. પાંચ વાગ્યા પહેલા ઉઠી, સ્કૂલ નો જવાનો ટાઈમ. હોય, સવારે એટલે મમ્મી વેલા ઉઠાડી દે. પાંચ વાગે જઈએ આવીને પછી સ્કૂલે જઈએ.
અમારે તો અમારે તો એટલો સરસ બેનિફિટ હતો ને કે મારી સ્કૂલ તો છે ને મહાદેવ ના મંદિર ની બાજુમાં જ હતી. અને સ્કૂલ માં ફ્રી ડ્રેસ સ્કૂલમાં પાંચ દિવસ ના એ ગૌરી દિવસ ના ફ્રી ડ્રેસ આપી દે એટલે પૂજા કરવા જે હા પૂજા કરવા જઈએ ને એટલે પછી બધા બાજુ માં સ્કૂલ માં જ જતું રહેવાનું.
બરાબર છેને અમાર દૂર હતી એટલે કેવું કે ચાલીને જવાનું હરે દસ પંદર મિનિટ તો લાગે સ્કૂલે જતા એટલે એટલો આમ એ પાં દિવસ્તુ એવું આમ રઘવાયા રઘવાયા થઈ જઈએ
પેલા તો વ્હીકલય ક્યાં હતા ચાલીને જ જવું પડતું હતું ને. જ્યાં જઈએ ત્યાં.
વ્હીકલમાં સાયકલ બી નહોતી.
તો પપ્પા ના ઘરે તો સાયકલ પણ આપડે કેટલી જીદ કરીએ તો સાયકલ પણ ના લઈએ આપે.
ના બાપા જોયું જ નથી હમ્મ જોયું જ નથી. કસું.
અત્યારે તો છોકરાઓને સય વ્હીકલ નો શેલ માર્યોને ગયા જ્યાં પહોંચ્યું હોય ત્યાં પાંચ મિનિટમાં પહોંચી જાય.
હા હા હા એજ ને.
આપણે તો કેવું નાનપણમાં ગાર્ડનમાં જતા હતા મોટા મોટા ઇંચકા ખાતા ત લપસણી ખાતા તા.
બહુ બહ મજા આવતી હતી પેલાની તો હમ્મ. પહેલાંની તો કશી વાત જ ના થાય પહેલાં તો કેવું કે ગોયરો હોય તો બધી છોકરીઓ ભેગી થાય એક બીજાને ઘરે જાય એકબીજાને ઘરે જમવા જાય પછી રાતે જાગે બધા ભેગા થઈને રમે અત્યાર તો બસ મોબાઈલ લઈને બેસી જવાનું.
બરાબર.
હમ્મ અત્યારની છોકરીઓ ગોયરો કરતા તીએ નથી પેલા જ ગૌરીવ્રત કે આ ગોયરોનું કેટલું મહત્વ હતું અત્યારે તો બધું ધીમે ધીમે ધીમે બધું જત રહ્યું છે અત્યાર લગભગ લગ લગભગ વીસ ટકા છોકરીઓ જ આ બધું કરતી હશે કે જેનામાં કમ્પલસરી કરવાનું હોય ને. એજ છોકરા કરે છે બાકી તો અત્યાર બધું બંધ થઈ ગયું.
હા અત્યારે મોર્ડન જમાનો થઇ ગયો ને.
હા હા એજ ને.
અત્યારે તો મમ્મી જ એવું કે કે બેન કઈજ. કરવાની જરૂર નથી બેસ તને સારો વર મળવાનું હશે તો મળશે તો નસીબમાં હશે. તને મળશે તું કરીશ તે નહી કરું.
હમ હમ સાચી વાત છે અને અત્યારને અત્યારના એમાં બને છે શું કે અત્યારે મમ્મી નોકરી કરતી હોય. છોકરાઓ ન પણ ધ્યાન આપી ના શકે સવાર જાય સાંજે આવે બરાબર એટલે શું એ આપવાના હતા આપણી મમ્મી તો આપણી સામે જ હોય ચોવીસ કલાક એટલે કેવું કે. હ જવા ના દે ને મમ્મી ના કયા વગર તો ઘરની બહરે ના નીકળાય અ. કરે એટલે બેસી જવું પડે અત્યના છોકરા આપણને આખો કઢે. એટલે આપડે બેસી જવાનું આપડે બેસી જવાનું. હા હા હા.
અત્યારે જમાનો ઊંધો
હા તેવ હ હજુ તો મને એમ થાય કે આ આવું છે તો હજુ આવનારી પેઢી કેવી હશે.
આવનારી પેઢી તો બઉ ખતરનાક હશે.
હું એ તો કઉ છું કે અત્યારનું જ જનરેશન આવું છે. હા અત્યારનું જનરેશન આવું છે તો આવનારી પેઢીનું કેવું જનરેશન પાપા અત્યારે તો થાકી જાય છે મા બાપો છોકરાઓને રાખવામાં
કે છે સિંગલ ચાઈલ્ડ
હા
પેલાના જમાનામાં તો કેટલા ચાઇલ્ડો હતા હતા એકના અને છ છ છોકરી
છ છ છોકરા મને મારે પોતાની બે બેબી છે. તો મને એમ થાય કે બાપા એ જમાનામાં તો જ મોંઘવારી નથી ને અત્યારે મોંઘવારી એટલી ભણતર મોંઘું થઈ ગયું બધું મોંઘું થઈ ગયું ને એટલે હવે બધાને એવું થાય કે એક.
મોંઘવારી મોંઘવારી કરતા તો પેલાના છોકરાઓને તો કેવું કે તલાવેમાં કપડા ધોવા જાય કે પાણી ભરવા જાય ને તો એક ખૂણામાં બેસાડીને જાયને કે તું અહી બેસ. તો એની મમ્મી કામ પતાય ને આવે ને ત્યાં સુધી એ છોકરો ત્યાં જ બેઠો હોય.
હા અને અત્યારે તો દોડા દોડ બાપા આખું ઘર માંથે કરી નાખે એક છોકરા પાછળ ચાર જણ જોઈએ.
અત્યારે તો ખાલી ફ્રે એની મમ્મી ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ હોય ને
હમ
તો છોકરું ક્યાંનું ક્યાં જ પહોંચી ગયું હોય.
હા અને અમુક તો બાપા છોકરાઓ રે જ નઈ. માં જોઈએ જોઈએ જોઈએ.
જોઈએ જ સુવામાંયે માં જોઈમ કશે જવું હોય તોય માં જોઈએ માને ક
ખાવા માટે મમ્મી જ સુવા માટે મમ્મી બધે લઈ જવા માટે તે મમ્મી અત્યાર તો છોકરા બાપા હારું કરે.
કેમ તમારે બે છોકર્યો છે તો એવી જ હતી કે શું?
ના ભાઈ ના મારી છોકરિયો તો બૌ ડાઈ હતી. કારણ કે હું પોતે કામ ના હું પોતે કામ કરતી હું તો અત્યારનું જનરેશન જોઉં છું ને એટલે કહું છું. કે અત્યારે જે નાના નાના છોકરાઓ જોઉં ને તો એમ થાય આપણને એમ થાય કે આપણા છોકરા માટે તો આપણે ટાઈમ આપ તુજ નથી
એવું કહેવાય જીરો કેહેવાય એના માટે તો આપડે જીરો કેહેવાય. કે સ્કૂલે લેવા નથી ગયા મૂકવા નથી ગયા કે નથી એમને ભણાવવા બેઠા. કે કશું જ નહી મેં કોઈ દિવસ લંચ બોક્સ નથી ભર્યું મારી છોકરીઓનો નથી હું ટ્યુશન માં મુકવા ગઈ મારી છોકરીઓને. જાતે જાયને જાતે આવે એટલે મેં હું મ હું ત્યારે જોઉં છું ને કે ના એનો ખાવાનો ટાઈમ છે આ ટાઈમે એને સુવાનો ટાઈમ છે આ ટાઈમે એને ઉઠવાનું એટલે આપણને એમ થાય કે આપણે આપણા છોકરા માટે તો કશું જ નથી કર્યું સુવાનું ટાઈમ નઈ કે ખાવાનું ટાઈમ નઈ.
બરાબર
અને તોય આપડા છોકરા તો મોટા થઈ ગયા.
થઈ ગયા હા થઈ ગયા
તો અને અત્યાર તો બાપા નોકરીએ જાય તોએ એમ જીવ તો ઘેર જ હોય એમનો. છોકરા મૂકીને નોકરી એ જાય
તોયે પણ ઘણું સારું કેહેવાય કે તમે કોઈ પણ જાત નું ધ્યાન નથી આપ્યું. તોયે તમારી મોટી ડોટરે બીસીએ કમ્પ્લીટ કર્યું? અને નાની ડોટર હજુ બીબીએ ભણી રહી છે. ઘણું સારું કેવાય.
ક કહું છું ને કે મેં ધ્યાન નથી આપ્યું કે મેં હું લેસન કરાવવા બેઠી કે કશું નહી આપણે ઘરના કામમાંથી જ નવરા ના પડીએ તો આપણે શું છોકરાને ધ્યાન આપવાના હતા?
હમ્મ એટલે અત્યાર ના કોને જોઈએને તો એમ થાય કે આપણેે તો આપણા છોકરાને ટાઈમ જ નહી આપ્યો મહારો. જીવ બરે કે આપણે છોકરાને ટાઈમ આપવાનો હતો એ ટાઈમ નહી આપ્યો હવે છોકરા મોટા થઈ ગયા હવે શું કરવાનું?
શું કરવાનું હવે એ ટાઈમ તો પાછો આવવાનો નથી કે તમે પા કે એમને નાના કરો ને ટાઈમ આપો હવે તો એ ટાઈમ જતો રહ્યો.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ એજ હમ્મ બોલો બીજું કેમનુ મજામાં છે બધા
બસ બધા મજા જો
હ હા હમ્મ સ્કૂલની ફ્રેન્ડો મલે છે કે નથી મલતી
મળે છે ને.
હમ્મ.
સ્કૂલ ની ફ્રેન્ડો મળે છે.
કારણ કે મેરેજ પછી કેવું થાય બધી એક આ છેડે તો આ એક છેડે આ છેડે થઈ જાય.
ના એટલે કેવું કે મેસેજ થી તો ફોન થી ને મેસેજ થી તો વાત થાય જ છે મારે બધા જોડે પણ આ બધી ફ્રેન્ડો કેવું આવું કોઈ પ્રોગ્રામ કરે ને પોત પોતાના ઘરે ત્યારે પાછા ભેગા થઈ એ વખતે અમે
હમ્મ હમ્મ કીટી પાર્ટીમાં છે કે નહીં તમે
કીટી પાર્ટી માં છું ને હું તો બે કીટી પાર્ટીમાં છું.
ઓહો હો હો હો અમે અમારે છે. અ લેડીઝ નું ગ્રુપ જે મહિને મહિને અમે ભેગા થઈએ છીએ.
મારે એક અમારા સમાજ માં બધી લેડીઝો એ ભેગી થઈ ને કીટી પાર્ટી કરી છે એટલે એમાં પણ છું અને પ્લસ મારા સન ને હું સ્કૂલે મુકવા જાઉં ને તો ત્યાં અમે દસ બાર જણ અમે અગિયાર જણ ફ્રેન્ડ થઇ ગયા છે. તો અમે આ જાન્યુ જાન્યુઆરી મહિના થી અમે કીટી પાર્ટી ચાલુ કરી છે.
બરાબર બરાબર
તે આજો આઠ સાતમો મહિનો ચાલે સાત મહિના થી અમે કીટી પાર્ટી ચાલુ કરી છે બીજી
બરાબર સારું કેવાય એક જોતા એક ભેગા થાય લેડીઝ
આપડા લેડીઝ માટે તો બહુ સારું છે કીટી પાર્ટીનું એન્જોય કરી શકીએ ઘરના ઘરમાં તો જવાબદારી થી આપણેે આગળ આવવાના જ નથી પેલું તો શું કીટી પાર્ટી કીટીમાં જઈએ ને તો ગેમ રમીએ એટલે મજા આવે અને પેલાની યાદો તાજા થઈ જાય. એટલે તો હું કાલે જ કીટી પાર્ટી માં જઈને આવી ને તો મને તમારી યાદ આવી એટલે મેં તમને આજે કોલ કર્યો. એટલે બઉ મારી જૂની ફ્રેન્ડ ને ફોન કરું ને એને કહું કે તને યાદ છે કે નહી પેલાની
નાના હમ હમ હમ બોલો બોલો
બસ કઈ નહી જો સારું ત્યારે રસોઈ કરી લો તમે હું પણ રસોઈ કરી લઉ. રૂબરૂ માં મળીએ પછી ઓકે જ જય શ્રી કૃષ્ણ